હેલો કે મસ્ત તું તરું બોલ હા
શું કરે
ટાઈમપાસ કરું ટેરસ પર
અચ્છા ઘરે બધા કેવા છે
સારા બધા સારા છે
હા બીજું શ શું ખાધું
કઈ નઈ ફરવાનું શું પ્લેન કરે
મેં કશે નહી ફરવુ હમણાં તો કોલેજ જાઉં છું તારું બોલ-
ડાંગ ફરવા જઈએ.
ના અચ્છા તારું ફ્રેવેટ ડેસ્ટિનેશન કા છે ફરવાનું કઈ તારું- પ્લેન છે હુ ફ્યુચર નું એ બતાવો.
ફોરેન ફોરેનમાં
ફોરેનમાં ક્યાં કોઈ એક પર્ટિક્યુલર
યુએસએ નહી તો યુકે
અચ્છા કેમ એ બેજ
કેમ કે મને બઉજ ગમે એ કન્ટ્રી બઉજ ગમે મને મારો પ્રવેટ એટલે ડ્રીમ કન્ટ્રી છે.
અચ્છા મને તો નેપાલ બઉ મેં મે નેપાલ ફરા
સારું ફરજે હવે.
હમ બીજું કઈ ખા હા બીજું કઈ ખાધું.
નહી આમણાં નહી પછી
હા મે હમણાં વડાપાઉ ખાધેલું ને પછી. એના પેલા કુરકુરે, વેફર્સ.
ઓ
હમ્મ તારું ફ્રેવેટ ફૂડ કયું છે?
મારું ફ્રેવેટ ફૂડ તો પાઉભાજી છે ને મસાલા ઢોસા. આ બે મને વી જાય ને તો એટલે હેવન.
એવું છે.
હમ્મ
મને તો બહુ બધું ભાવ લાઈક ખમણ, ઢોકલા, ચોકલેટ બઉજ
હમ્મ બરાબર
હા
બીજું કઈ.
બીજું વેકેશનમાં કા કા ફરી આઈવી.
વેકેશનમાં હું વ-વનારસી, પ્રયાગરાજ ને અ એમપી માં પેલું શું કેવાય મહાકાલેશ્વર
ઓ તા હું એક્સપિરિયન્સ કર્યો ડિટેલમાં બતાવ થોડું એટલે હું ન હોઉ? જોયું એમ.
ડિટેલમાં હું લગ્નમાં ગેલા બનારસી માં બીરના. કઝીન ના લગ્ન માં ગેલા લગન એન્જોય- કર્યું પછી મામાના ઘ-મામા ના ઘરે ગયેલા અ પ્રયાગરાજ પછી તે બાજુ થી ફરીથી અમે વનારસી આઈવા- બનારસીથી પછી અમે ગયા મધ્યપ્રદેશ, ઉજ્જૈન ત્યાં દર્શન કર્યું ભગવાન નું એટલે શિવજી નું. હમ ટ્રાવેલ ક કરીને શોપિંગ કરીને પછી અમે ઘરે ગયા ઘરે માટે નીકળી ગયા.
તા ફરતા ફરતા એટલે ટ્રાવેલિંગમાં હું જોયું ટ્રેન થી. વ્યું વગેરા
એવું તો અ પેલું કેવાય ખેત ને બધું કેમ કે એમ- પીછેે તો વિલેજ એરિયા ના ની દેખાયો.
બરાબર અને મુંબઈ ફરવાનું કઈ પ્લેન?
મુંબઈ હા ના હૂ કેવાય શિયાળામાં.
અચ્છા તા શું કાં કાં ફરવાનું પ્લેન.
અ તાજ હોટેલ-
હમ.
છે. પછી ગેટ વ ઓફ ઇન્ડિયા ગેટવે આજ મમ્મી આજ છે કે દિલ્હીમાં છે ખબર નની પડશે.
હા.
ઇન્ડિયા ગેટ કે ગેટવે છે આ બંને માંથી એક કોઈ એક. પછી જુહુ બીચ પછી. અ પેલું શું કેવાય. એક જ્યોતિર્લિંગ છે અ ત્ર્યબકેશ્વર.
અચ્છા એ મુંબઈમાં છે.
હા એટલે નાસિક નાસિક સાઈડ છે.
હા બરાબર.
હા પછી પેલું ખબર આ. થ્રી પિલર બાળું છે શિવજી નું.
નહી ખબર નથી મને મેં ફૈરી નથી.
હા તો હું પણ ફૈરી નથી ગૂગલ કરેલું છે એટલે તને પૂછું
બરાબર છે.
હા.
બીજું ત. ગામ ગેલી ત્યા તારા ફેમિલી માં કોણ કોણ નવું હતું એટલે. કેવું ફીલ થયું.
કરું એ લોકો ત કઈ નઈ હવે ચાલશે.
હા.
બધા રિલેટિવ ટોકિક હોય છે.
હમ કોઈ સારું લાવ્યું રિલેટિવમાં બી ફેમિલીમાં.
હ એમ તો ઓકે ઓકે છે બધા
બરાબર.
હમ.
બીજું શું એક્સપિરિયન્સ કર્યું ગામ અને અહીંયા વલસાડમાંથી હું ડિફરન્સ. જોયું ત્યા ત્યાં વધારે સારું હતું કે અહિયાં.
જો અહિયાં મારું છે બ પ્લેસ તો મને અહિયાં જ સારું લાગશે.
ત્યા પણ થોડુંક એવું શાંતિ જેવું લાગતું હે ને. લાઈક મસ્ત લેક હતું ટ્રીસ હતું એમ તેમ.
હા તે બાજુ વિધાઉટ ઇન્ટરનેટ હતું એટલે ઇ નેટવર્ક. ન હતું એટલે બધા જોડે ટાઈમ સ્પેન્ડ કરવાનું મળડું મોકો.
હમ ફેમિલી સાથે.
હમ કઝિન હતી બે ત્રણ કઝિન હતા એ લોકો જોડે.
હા.
હ.
બીજું રાત બીજું રાતમાં શું ખાવાની
હા તેમ હતું હા એક દિવસ લીટટી ચોખા કરી નેક આવે યુપી ન ડીશ એ ટ્રાય કર્યું એટલે મસ્ત હતું.
અચ્છા યુપે નો છે એ ડેશ.
હા મે બી યુપી ને તો બિહારનું છે
બરાબર.
હમ.
બાકી ગુજરાત માં તો ફેમસ છે ખમણ ઢોકલા જલેબી ફાફડા.
બઉુ બધું છે હવે સુરતમાં તો બ સુરતી પેલું આવે. ખમ ખમણી આવે ને લોચો આવે.
ને મુંબઈ નો તો ફેમસ વડાપાવ મિસલ પાાવ.
પાઉભાજી છે.
પણ તનું ફેમસ મોસ્ટ ફેમસ વડાપાવ ને મિસલપાવ છે એમ કેવો.
પાઉભાજી પણ છે.
અરે પણ નામ તો વધારે વડાપ નું લેવાય
હમ બરાબર
હા હમ
સૌથી વધારે સૌથી વધારે યુપી માં તો એવું કેવાય ગુલાબજામુન વધારે ફેમસ છે એટલે નોર્મલી મળી જાય નોર્મલ પ્રઇસમાં
બરાબર બીજું અહિયાયા વલસાડમાં કા કફયરું છે ને હું હું છે
વલસાડમાં પાનેરા ડુંગર
હા
પછી તિથલ બીજ
પાનેરા ડુંગર બી બહુ મસ્ત છે એમ થોડોક હિસ્ટોરિક જગ્યા છે એનોવ એનો એક સ્ટોરી બી બહુ ફેમસ છે છત્રપતિ શિવાજી નું પાનેરામાં હમણાં સુધી એને એવું જ રાખવ છે કઈ નવું નઈ બના્યું ત
હા પંદર જવાનું બે છે
કોઈ દિવસ રાતમાં જવાનું છે જોવું છે રાતમાં કેવું લાગે પાનેરા પર મેં કોઈ દિવસ નહી ગલી પણ બહુ સારું લાગતું હશે મારા ખ્યાલથી
અ બધા કે કે રાતમાં ને મોનસૂન માં એકદમ મસ્ત દેખાય
શું ખબર હ કોઈ દિવસ જવા તો ને
હમ બરાબર
ના તિથલ બી રાત ન બો મસ્ત દેખાઈ
કઈ નહી દેખાય અંધારો જ હોય
અરે ભટ સારું ફીલ થાય ને મોર્નિંગમાં થાપ લાગેા કેટલું બધું મજા નહી આવે મોર્નિંગમાં કેટલા બધા કપલ્સ દેખાય ફાલતુ ત બહ તાપ હોય મેન પ્રોબ્લેમ તો તાપ છે મોર્નિંગમાં મને એક વાર એમ ઈવનિંગ ક તો નાઈટમાં જોવું છે કેવું લાગે બ પીસફુલ લાગે નાઈટમાં પાસે બીચ પાસે અરે એવું કઈ નથી બધા જ એ
સસાટ ટાઈમમાં જવાનું એક્સપિરિયન્સ જ અલગ હોય અંધારું હોય તે બાજુ
અરે પણ હવે તો લાઈટ વાઈટ બધું લગાવી દીધું છે તિથલ પર બધા ફેમિલી સાથે ફરતા હોય નાઈટમાં ત
હા તો ફેમિલી જોડે જવાય એમ તો નની કેમ કે ખબર ને હવે બધા ન માઈન્ડમાં હું ચાલે ની ચાલે એટલે
હમ બરાબર
હમ ખાવાનું બી બહુ જ છે તિથલ પર લાઇક
હા હમણાં વરસાદ છે તો મકાઈ બહુ જ ખાય બધા તા
હમ
મને હવે ખાવાનું છે હમણાં તાનું મકાઈ પછી નારિયલ પાણી પછી શું મળ લેતા
બઉુ બધું મળે મેગી મળે.
બટ મેગી મેગી તો ઘરે ભી ખાાય ત તાં કેમ આપણે.
હા તો મેગી તો આપડે જયારે માઉન્ટેન એરિયા સાઈડ જીએ લઇક હા તો હવે તે બાજુ તે બાજુ તો કે ની કેવા આવે ને કે ભાઈ મેગી તો ઘરે પણ મળે ને એમને તો
પણ એ માઉન્ટન્ટેન તો ફી તો પણ
એ બીચ છે
હા હારું હાર.
હમ.
વરસાદમાં તો બીચ હજુ મસ્ત દેખાય બટ પાણી ઉપર સુધી આવી જાય.
એ તો હવે અનિવાર્ય છે એતો આવેજ.
હા
હમ
પછી ગરમી તો મને નહી ગમે જરાક ભી નહી ગમે.
જો ગરમી તો મને કે્યારે સારું.
હા ખાાઈ કેરી માટે ગમે એમ ખાવાનું. પણ એમ ગરમીમાં કેટલું તાપ હોય તિથલ પર બી કેટલું તાપ હોય એટલે ફરવા બી ન નીકળે ને પછી. છે આટલા તાપમાં.
હમ
ફોર્ટી ટુ ડિગ્રી ફોર્ટી થ્રી ડિગ્રી થઈ જાય તો કોણ ફરી શકે આટલા આ બધામાં.
આ તો આ વર્ષે પેલા વર્ષે તો જરાક ઓછું પણ હતું.
વરસાદમાં તો છે ને ત્યાં જવાનું માઉન્ટેન એરિયામાં. લાઈક ત્યાં વલસાડમાં છેો ને વેલસ હલે એ બધી જગ્યા ફરવા જવાનું.
આ વિન્સન હિલ તો ચોમાસા જમાં સારું લાગે એમ નહ.
વરસાદમાં સારો લાગે વોટરફોલ. હા હા હા મેળુંને પણ ત્યાં તો બહુ દૂર છે અહંથી બસ બી નહી જાય ને ત્યા ગાડી થી જવાય.
ધરમપુર સુધી જવાનું બસ માં પછી ગાડી લઈ લેવાનું બીજું હું.
હા બરાબર. સાાયો નારા ફેરસે કટ કરે છે.